પણ.
હ બધા.
હા તો હું તમને એક વાત કરું છું કે જે રીતે હમણાં હું બહાર ગયો હતો જે ફરવા કયો તો ભુજ દાદી બાજુ એટલે એમાં હું જયારે ગયો તો જે ઘણા લોકો જે આપણે ફરવા જઈએ તો કેવું હોય કે જે બહારનું ભોજન ખાવાનું હોય. એટલે ઘણા લોકો જે પકોડી હોય છે જે દાબેલી હોય છે જે ફાસ્ટ ફૂડ ખાતા તા એટલે હવે અહિયાં એવી ખબર નહીં પડતી કે આવું બધું ખાવા થીજ તેમના શરીરને કેટલું બધું નુકસાન થાય છે અને તેમને કઈ રીતે જે તેમનો બોડી વેટ જાય તેમને તંદુરસ્ત નથી મળતી એટલે આવી જ એક ઘટનાઓ બનતી હોય છે તે તમે કદાક જોતા હશો કે જે અમુક જગ્યાએ જે પૌષ્ટિક ભોજન નથી મળતું જે લોકો જે બહાર ખાતા હોય છે જેમ કે ખરાબ ખરાબ વસ્તુઓ ખાતા હોય તમે કદાચ સાંભળ્યું હશે છે કે અમુક લોકો તો એવું વસ્તુ ખાતા હોય કે તમે કદી વિચારી પણ ના શકો. કદાચ તમે જોયું હશે કે ખરાબ વસ્તુ ખાવાના કારણે તેમની બીમારીઓ પણ થતી હોય છે. તો આપણે સારી રીતે વાત કરીશું એમાં કઈ બીજું સારી વાત કરીશું અને કઈ શું પ્રોબ્લેમ ના થાય એવી વાત કરીશું. તો ધવલ ભાઈ હું તમને એક વાત કેવા માગું કે જે તમે પણ પૌષ્ટિક આહાર ખાતા હશો કારણ કે જે ગામડામાં રહેતા લોકો છે. હંમેશા પૌષ્ટિક આહાર જ લેતા હોય છે તેમને કશું બીમારી ના થાય તે માટે પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે પૌષ્ટિક આહાર એટલો જરૂરી છે. કે તમે જાણતા હશો કે ઘણા ગામડાના લોકો જે પૌષ્ટિક આહાર જે પણ જે શહેરમાં રહેતા લોકો જે મેગી ખાય છે. જે સ્સતા ખાયને પોતાનું જીવન ગુજારે છે. હમણાંના સમયમાં પહેલાના સમયમાં તમે કદાચ જોયું હશે. કે જે બાળકોને ખુબ જ સારું ભોજન મળતું જે આપણે જારે આપણા સમયમાં જયારે આપણે ભણવા જતા તો ઘરના આપણને શુદ્ધ ઘી શીરો કે બાજરીના લોોટલા સાથે ઘી દહી માખણ એવું બધું ખવડવતા અને આપણે સ્કૂલ જતા એટલે આપણ જે તંદુરસ્ત સ્થિતિ હતી. તે જળવાઈ હતી પણ જે આજકાલના જે છોકરાઓ જે સ્કૂલ જાય છે. જે શહેરમાં રહેતા લોકો જે સ્કૂલ જાય તેમની મમ્મીઓ તેમને માત્ર જે મે કે વચે જે પાસ્તા એવું બધું ટિફિન કરીને આપ જેના કારણે તે હા બરોબર. તો એવી રીતે એમને જે જે તાકાતની જરૂર પડતી હોય છે ત થઈ જે લોકો હા મેગી ખાતા હોય છે તેના કારણે તેમને ઘણું બધું નુકસાન થતું હોય છે. જે જરૂરી પોષક તત્વો જેમ કે જે વિટામિન હોય છે તે નથી મળતા. પણ આપણા સમયમાં એવું નથી તો આપણા સમયમાં ખુબ સારું પ્રોટીન મળતું ઘણા લોકોને ખુબ જ જે માખણ ખાતા ઘી ખાતા તેના કારણે તેમની તંદુરસ્તી જળવાઈ રહ પણ જે આજકાલના જે છોકરાઓ છે જે તે ખુબ જ સારું ભોજન નથી લઈ શકતા તેમને જે તેમની માતાઓ પણ સારું ભોજન આપી શકે એમ નથી કારણ કે જે રીતે મુઘવારી ર છે તે રીતે જે આજકાલમાં જે જે સસ્તું ભોજન જ લોકો ખાતા હોય છે. જેમ કે તમે કદાચ સાંભળ્યું હશે કે જે બહારના સમયમાં જે પકોડી ખાતા હોય ત્યાં પણ સજ્તા હોતી નથી તેના કારણે આપણે ઘણી બધી બીમારી નો સામનો કરવો પડશે. છે તમે કદાક સાંભળ્યું હશે કે જે ફૂડ પોઈઝન થાય છે જે પકોડી ખાવાથી કે અન્ય જે વસ્તુ જે બહારની વસ્તુ ખાવાથી થતું હોય છે હવે આ ફૂડ પોઈન એક એવી બીમારી છે જેના કારણે આપણને ઘણું નુકસાન થાય. હું તને ફૂડ પોઈઝન વિશે કહું તો જેમ કે તમે એક એવ બીમારી જેમ કે ત જો ફૂ થાય તો તમને વારંવાર કોમેન્ટ થતી હોય છે એટલે કે વમેટ થવાના કારણે તમને તમે કદાક સાંપળ્યું હશે કે ટમેટો કઈ રીતે થાય કે પછી તમને જ નસો ખેંચાય એટલી નસો ખેંચાય એટલે તમારે જે
હા તમારી પણ વાત સાચી છે કે જેથી કરીને તમને એવું કહું છું કે જેથી કરીને અમે એમ કશ કે જેથી કરીને કોઈ પૂછો નહીં પણ અમે પૂછશે એટલે એની અંદર તમારે એવું કરવું પડે કે કરીને તમારે એવું સારું પરફોર્મન્સ મેળવા માટે તમારે બોગડા ભવા જવું પડે રહીને તમારે લેબોડીીઓ ખાવી પડે પછી જેમ કે એવું નહી જે્યાથી કરીને પછી મગફળી ખાવી પડે બાફી બાફી ીને મગફળે ખાવી પડે કે જેથી કરીને તમારી ગુણવત્તા મળે એવી ગુણવત્તા મળે કે જે જેથી કરીને એ સારી વિવિધતા હું તમને એક વાત કરી શકું છું કે તમારા એક દવસી કાકો તમારા બાજુમાં આવેલા છે તમારા કાકો છે તમારા કાકો એ છે કે જેથી કરીને એવું મસ્ત ખેતીમાં એવું પેલા ખોડ ઉગાડે છે પછી એવું જામફળ ની ખેતી કરે છે પછી જેમ કે દાળણ ની ખેતી કરે છે. પછી સીતાફળ ની ખેતી કરે છે એમ અલગ અલગ ફળોની ખેતી કરે છે પસે ખાય છે. પછ તમારે એમનું એવું તંદુરસ્ત એવું રહે છે કે જેથી કરીને એટલું બધું એ ગુણવત્તા વાળ એવું સારુંફોર્મં જોવા મળી જતું હોય છે કે એમ- શરીરું ને એ બિલકુલ સારું થઈ જતું હોય છે એટલું બધું સારું થઈ જતું હોય છે કે એમ તંદુરસ્ત અ એકદમ તો સારી હોય છે કેમ કે ખેતીમાં મગતા હોય છે. કોઈ દિવસ તમને લોકો પણ આપવા પડે એમ લુઈ અંદર સારી. બિલકુલ બની ગઈ શકે જેમ કે મોટર ચાલુ હોય એની અંદર એની તમારે તે અંદર મોટર ચાલુ થઈ જાય એ કામ કરી શકે કામ એમ કરી શકે કે ફ્રૂટ ખાઈને હા ફ્રૂટ ખાઈને એમને તાકાત લાગ ફ્રૂટ ખાઈને એ ટાકા જ લાય કે જેથી કરીને એમને દસ વિના બાજુ પાછુ બીજું બાબાસ્યું છે એવું ઉધેડ દસ વીખા ઉથડે રાખી દીધું છે કે જેથી કરીને એની અંદર એકલી કેરી ગાડી દે કેરી કે શિયાળામાં આવે કે, જોને ઉનાળામાં આવે કે જોને ચોમાસામાં આવે. ત્રણે ત્રણ સીઝનમાં હું એ ઓબાની ખેતી કરે છે ત્રણે ત્રણ સીઝનની અંદર એવી ઓબાની ખેતી કરે હે. તેથી કરીને એ લોકો રહ્યા ને એમનું બિલકુલ સારું જીવન ગુજારી શકાય. અને એમનો એક વિકાસ છે. અમને એમનો એક વિકાસ એવો ઉધાર થઈ જયો છે કે જેથી કરીને એવો એમનો પણ છોકરોનો પણ એમનો છોકરાનો વિકાસ એવો ઉધાર થઇ ગયો છે કે હું તમને શું વાત કરુ. કે તમારે એક મેહુલની જરૂર હોય છે કે જેથી કરીને એક એમાં મેહુલ પાક એવો મેહુલ પાકે જેથી કરીને મેહુલ એટલે સારું. સારું એવી ગુણવત્તા વાળું પાકે હા એટલે એની અંદર હા એવી હા પૌષ્ટિક આહાર વિશે મું તમને માહિતી આપું. જેથી કરીને એ ગુણવત્તાવાળું વાતાવરણ હોય સે. કે જેથી કરીને એવું સારું વાતાવરણ મળે અને અ બ હા એટલે પૌષ્ટિક આહારમાં આપણે બાજરાનો બાટો ખાવો પડે બાજરાનો એવો બાટો ખાવો પડે એટલે એની અંદર પૌષ્ટિક આહાર મળે પૌષ્ટિક આહાર મળે એટલે એની અંદર સારું લોહી બણે, સારી એવી બોડી બણે, સારી એવી શરીર બણે. સારી બી એવી તંદુરસ્તતા ત્યાં મળી જતી હોય છે જેમ કે ત્યાં એ કઢી હોય છે જેમ કે ડુંગળીની કઢી હોય છે, પછી જેમ કે લસણની કઢી હોય છે, પછી છાસ વઘાર હોય છે, બટા કાનું શાક હોય છે, પસી ઘી ગાયનું ઘી રયુ ને એટલું પૌષ્ટિક વાળું હોય છે કે જેથી કરીને તમારા આંખના નંબર દૂર કરી નાખે છે. એવી જ રીતે આંખું બધું અલગ કર કરી નાખતું હોય છે. એવી જ રીતે મું તમને વાત કરી શકું કે જેથી કરીને તમે મને વાત કરી કે એવું સારું પૌષ્ટિક આહારવાળો એવું વાત વાતાવરણ મળતું હોય છે ને કે તમે મને વાત જ જવા દો. તમે મને એવી વાત જાવા દો કે એવું પૌષ્ટિકવાળું આહાર મળે. કે જેમ કે પેટલું બધું ભેંસની દૂધમાં એ નથી હોતું. ભેસની દૂધમાં એ નથી હોતું અને એનું પોષક તત્વ પણ વધારે મળી જાય છે. કે એની ગાયનું એક દૂધ ગુણવત્તા વાળું હોય છે કે જેમ કે તેની અંદર જો વીવાય ને ત્યારે તમે એવું દૂધ પીવોને તે એક ખીરું દૂધ કહેવાય છે. ખીરું દૂધ પીવોને તો પણ તમારે એટલી બધી પોષકતત્ત્વો મળી જાય છે ને ઈ તો તમે વાત જ જવા દો. એટલે એની અંદર એવું બધી પોતકતત્વો હોય છે કે જેથી કરીને તમે દૂધ પીવો એટલે તમારી સારી એવી બધી તાકાત તાકાત તમારા બોડી મઈ જતી હોય છે તમારી એવી બોડી મઈ જતી હોય છે કે તમે બધું કામ કરી શકો. ઈ એ કે પોષકતત્વતા એવી જ હોય છે જેમ કે ઈ શેટીના માણસોને એમજ કે ખીરું દૂધ ના મળે જેથી કરીને એ લોકો વેચાતું લાવે વેચાતું લાવે એટલે એ લોકો બિલકુલ પેલું કરી નાખે એટલે એ બગાડી નાખે અને જે દૂધ લાવતું હોય છે ને ઈ પણ બગડી જતું હોય છે. જેમ કે એ દૂધનું બગાડીને દહી કરતા હોય છે, દહીંની છાસ કરતા હોય છે જેમ કે છાસ કરે ત્યારે માં મોખણ આવે મોખાણની અંદર એવી સારી ગુણવત્તા મળે કે જેથી કરીને એ વિવિધ પ્રકારમાં એ આણંદ લઈ શકે એવું આનંદ લઈ શકે કે જેથી કરીને એવું ખોટા પ્રમાણમાં ઉપયોગ નથી કરી શક આપણેે જેમ કે મોખણ ખાઈએ ને તો પણ આપણે બિલકુલ પોષક તત્વતા મળે.
એટલે ઘણા તત્વો મળતા હોય છે. જેમ કે મેં તમને પેલા શુરૂઆતમાં જ વાત કરી કે આપણા સમયમાં જે રીતે લોકો જે ઘી ખાતા, દૂધ પીતા, માખણ ખાતા તેથી તેની તંદુરસ્તી જળવાઈ રેતી. પણ જે આજના સમયમાં લોકો જે બહારનું ખાવા ખાઈને જે પોતાનું શરીર બગાડી રહ્યા છે. જે લોઈ ની ઉણપ થતી હોય છે તેના કારણે થતી હોય છે. એવી જ રીતે ઘણું બધું પણ શરીરને નુકસાન થતું હોય તમે જોતા હશો કે જે પેલા લોકો. જે પોતાનું ખાવા ખાઈને જે આપણું સ્વાસ્થ્ય વિધાથી ઓ. જેમ કે તમે જે હાલના જે કંઠિયા હોય છે તે પણ ખેતી કરતા હોય છે. પણ એ હજુ આપડે પણ. આપણે જેવા ઉમર ના લોકો પણ હજી ખેતી કરી શકતા નથી કારણ કે તેમની પાશે હવે તાકાત નથી રહી જે તાકાતની જરૂર હતી તેમને મળી રહેતી નથી કારણ કે તે તેમના સમયનું જે ભોજન હતું તે ખાઈ શક્યા નથી.
તો તમે મેહુલભાઈ
હું બરોબર જ વાત કરું છું પણ તમે કઈ બરોબર વાત નથી કરતા. કારણ કે તમે કઈ ખબર નહી કે તમે જે રીતે વાત કરો છો. એ ખબર નથી પડતી મને હા બરેબર છે તો તા કાત ખૂબ જ વધી જે આલના પણ જે છે તે ખૂબ જ સારું કામ કરે છે કારણ કે તેમના સમયમાં જે બાજરીનો રોટલો પછી તે ઘણું ઘણું બધું. કમાંતા હોય છે જે ઘણું બધુ ખાતા હોય છે તેના કારણે તેમને ઘણો બધો જે હાલના સમય મા પણ લાભ મળી રહ્યો છે જે તેમની આંખો છે ખુબ જ મજબૂત છે. તો એ પણ જોતા હશું કે હાલના છોકરાઓને કેટલા નંબર આવી જતા હોય છે. જે તેમની આંખો કેટલી કમજોર છે એનું કારણ એ છે કે જે જે તમે વાત બરોબર કરતા જ નથી તમને જેના કારણે. તમને ભવિષ્યમાં પણ ઘણું નુકસાન થશે હવે એવું રીતે જો થશે. તો આવનારા સમયે એક પેઢી અલગ તરી આવશે એટલે તમને હું એક જ સલાહ મુું કે જે આપણે આંખોની જરૂરી છે તે ખૂબ જ જે ગાયનું ઘી કહેવામાં આવે છે. એ ગાય નું ઘી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જે આખો માટે તો એ ગાયનું ઘી માટે હું તમને એક જ વાત કરીશ કે જે તમે ગાયનું ઘી ખાતા હશું તો હવે જે ગાય ન ઘી ખુબ જ જરૂરી છે જેના કારણે તમારે આંખો પરથી નંબર હટી જતા હોય છે. જે તમારે આંખો ના નંબર હોય છે તે દૂર થઈ જતા હોય છે તમારૂ શું કહેવુ આના વિશે.
હા મારું કેવું છે કે જેથી કરીને તમે યાર ખુ બધી સેકન્ડ બગાડી ના મુ તો ચિયા સિખબર ધોન માં પડ્યો તો મારે છે એવું જ હતું એટલે એવું કી ખાવું જોઈએ કે જેથી કરીને હું તમન શું વાત કરું. કે એવું ખાવું જોઈએ કે જેથી કરીને એવી સારી ગુણવત્તા મળે કે જેથી કરીને એવું સારું એવું બિયારણ મળે કે જેથી કરીને આપડે જો બિયારણ ખાઈએ ને બિયારણ એટલે આપડણે મગ મગફળી વેચાતી લઈ ખાઈએ તો બિલકુલ સારૂ એવી સિંગતેલ ની એની અંદર સિંગતેલ નેકળતું હોય છે તેલ તેલ બિલકુલ મોઘા પ્રમાણમાં હોય છે બિલકુલ સારા પ્રમાણમાં એવું હોય છે કે જેથી કરીને એવું આપણે તેલ ખઈએ ને તો આપડું એવું શરીર તંદુરસ્તા મળે હા. પૌષ્ટિક ભોજન ની અંદર બાટો ખાવો જોઈએ એવ. બાજરાનો બાટો હોય છે કે હા. આ ઘી ઘી આપડે એ ઘી ની અંદર ઘણી વસ્તુ બનતી હોય છે જેમ કે. લાડુઆ બાણતા હોય છે મોહનથાળ બાણતા હોય છે મીઠાઈ બાણતું હોય છે પ્યાડા બાણતા હોય છે. એ બિલકુલ પૌષ્ટિક તત્વ છે એવું પૌષ્ટિક તત્વ છે કે જેથી કરીને એ કિંમત બણે છે. કે દૂધ માંથી બણે છે. એવું દૂધમાંથી બને છે દૂધ ની અંદર દહી બને છે છાસ બને છે મોખણ બને છે ઘ ઘી બને છે. ઘણી વસ્તુ મળતી હોય છે કે જેથી કરીને આપણે એની માટે. પેલા આપણે પશુપાલન નું કરવું પડે. પશુપાલન નું કરીને આપણે એની ગુણવત્તા મેળવી પડે ગુણવત્તા મેળવીને એની અંદર સારી એવી ગુણવત્તા. મેળવી પડે કે જેથી કરીને આપડણે એવું. પ્રમાણપત્ર ગોઠવીએ કે જેથી કરીને હું તને શું વાત કરું એવી એની અંદર એ. પ્રમાણપત્ર મળી જતું હોય છે કે એની અંદર સારી એવી ગુણવત્તા મળ્યા બાદ. એવું સારું પોતક તત્વ મળી જતું હોય છે કે જેની અંદર. આપણે એવી સારી ગુણવત્તા પ્રાપ્ત થાય છે એવી ગુણવત્તા પ્રાપ્ત થાય છે કે જેથી કરીને એવી. એક સી સીધા પ્રકારની અંદર એવું ગુણવત્તા પ્રાપ્ત થાય છે એની આપણા આંખો ના નંબર જતા રહે છે ઘી ખાવાથી કે જેથી કરીને આપણે છાસ કહીએ તો પણ આપડણે શરીર ની તંદુરસ્તા મળે છે જેમ કે શરીર જલ્દી પાચન થઇ જતું હોય છે. છાસ ખાવાથી આપડે એવું બધું પાચન થઈ જતું હોય છે જેથી કરીને આપણે છાસ આપણે દવા માટે છે જેમ. કે. એ અમુક નશીલા માણસો માટે નશીલા કરતા હોય છે છાસ પીતા પણ નશીલા ઉત. ઉત જતા હોય છે આપડણે એવી ગુણવત્તા વાળી વાત કરીએ કે જેથી કરીને આપડુ એવું સારું તંદુરસ્તા મળે.